હા બોલો બોલો બસ શાંતિ, તમે બોલો?
બસ મારે બી શાંતિ જોવા દો ને મને આમ ચર્ચા કરવી હતી એટલે મેં તમને કોલ કર્યો કે મુદ્દો યાદ આવી ગયો આમ કેવાય ને કે આમ એક ટોપિક કે આમ તમારા મતે શું કેવું છે કે એકલો મુસાફરી કરવાનો ફાયદો અને પડકારો શું છે.
અચ્છા એકલો મુસાફરી કરવાનો ફાયદો. જો હું હું મારો જ એક્ઝામ્પલ આપીને તમને કહું. હું લાસ્ટ વીક માઉન્ટ આબુ ગયો હતો ત્યાં મારી પહેલી પ્રોપર હું એકલો બહાર ફરવા નીકળ્યા હતા. મને બહું મજા આવી ત્યાં.
હા અને
પહેલી તમારી સોલો ટ્રીપ હતી એ.
હા મા ફર્સ્ટ સોલો ટ્રીપ હતી એ મારી. ફસ્ટ ત્યાંમાં પ્લેનિંગથી લઈને બધું એક્ઝિક્યુશન બધું મારે કરવાનું હતું.
મને પણ પેલા એવું જ લાગતું. હતું કે તમારી એકલી જ. અચ્છા પછી મેં ફોટો જોયો તો મેં કીધું સરસ
હા મે ફોટો. મૂક્યાા તમે.
હા શું. ખાસ મજા આવી કે આમ કેવાય ને કે ફેમિલી કે ફ્રેન્ડ સાથે હોય તો પણ સારું જ લાગે ને તમારા મ શું કેવું છે આમ તમે. એકલા ગયા એના કરતા ફ્રેન્ડ. કે ફેમિલી જોડે ગયા હોત તો તમને મજા આવે ને.
અ ના એવું. તો વિચારાય બટ મને પેલા કેવું હતું મને ડર લાગતું હતું બટ એમાં એવું કઈ છે નહી ડરવા જેવું પણ મને ખુબ મજા આવી કેમકે એમાં મોટી મોટી વાત ફ્રીડમ ગણી હોય છે. તમારે ક્યાં જવું. ક્યાં કેટલો ટાઈમ રોકો શું ખાવું શું પીવું બધો ડિસિઝન તમારા ઉપર છે એ મને ખુબ સરસ વાત લાગી કે. એ એકલો મુસાફરિક. કરવાનો.
હા મેં તમારા વોટ્સઅપ પર બધા. સ્ટેટસ જો એટલે મેં કીધું પૂછવા દો કે એકલા ગયા હતા કે ફ્રેન્ડ્સ અને કે ફેમિલી જોડે ગયા હતા પણ જોવા જઈએ તો. એકલામાં પણ મજા છે તમે
હા હા બધા એના બે ઠીક છે ફેમિલી જોડે જાઓ ફ્રેન્ડસ જ જોડે જાઓ. એકલા જાઓ ફ્રેન્ડ્સ જોડે જાઓ. ફ્રેડ જોડે જવા તો વધારે મસ્તી થાય તે થાય. ફેમિલી જોડે જ તો ફેમિલી જોડે ટાઈમ સ્પેન્ડ કરી શકો. બટ એ જ છે કે તમે એકલા ફેમિલી જોડે જાઓ છો તો તમે જે વસ્તુ એકલામાં કરી શકો.
હા અને તમે માઉન્ટ આબુ બધે ગયેલા તો તમે ત્યાં શું શું કર્યું.
હા માઉન્ટ આબુ ખુબ સરસ વાત છે કે તમે જે પૂછ્યું સૌથી પહેલા તો અમે નીકળ્યા સવારના ચાર વાગે ચાર હું મતલબ ચાર વાગે સવારે એકલો મારી ગાડીમાં નીકળ ત્યાં પહોંચ્યો આઠ આઠ વાગે આઠ વાગે અંબાજી પહોંચ્યો. અંબાજી પહોંચીને મે દર્શ કર્યા દર્શન કર્યા પછી ખૂબ સરસ દર્શન થયા દર્શન કર્યા પછી અમે ની અમાઉન્ટ આપવું માટે તાબો પછી હોટલમાં ચેકિંગ વેકિંગ કર્યું મસ્ત પછી ફરવા નીકળ્યો નકીલે.
હા, તો ત્યાં તમને મજા આવી ગઈ નકીલેક ફરતાં ફરતાં કઈ જોયું કઈક નવું કઈક
મારે ફેવરિટ હા. આપડે હું કયી નકીલેક નકીલેક એટલી સુંદર લેક છે જ્યાં તમે શાંત બપોરે જાઓ, સાંજે જાઓ અને નકીલેેકની બહાર સોફ્ટ ટી મળે છે આઈસ્ક્રીમ સોફ્ટી એ તમે ખાસ હોય ઠંડી ઠંડી. હા હા સરસ, ત્યાં મેં બોટિંગ કરી નાકીલેકે અને ત્યાં જાદુક જાદુ કલાકાર પણ હતા. જેમનો જાદુ બધ આવ્યા ખૂબ ખૂબ આનંદી ટ્રીપ હતી એ
એક્ઝેકટલી, મને પણ તમારા વાત પરથી એવું જ લાગે છે કે આમ પોતાની સાથે સમય થોડોક તો પસાર કરવો જ જોઈએ.
હા. સાચી વાત છે, એમાં ઘણી વાતો આપણને શીખવા મલે કે કઈ રીતે પ્લેનિંગ કરવું, કઈ કેટલું, આપણું બજેટ શું છે. કેટલું એક્સપેસ તતું ડિસિઝન્સ લેવા કયાં કયાં જે ચેલેન્જીસ જ આવે એને ફેસ કરવું.
હમ. પણ એકલો હોય ત્યારે બો નત ની થવાતું તમને એમ કે એકલું લાગે તો બોર તમ કંટારો નાં આવે તમને?
ખરી પણ, પડે બોરિંગનો કોઈ ટોપિક જ નથી, આપડે આપરો ડી આપડો ડિસિઝન છે. તો બુ એવું કોઈ ટોપિક નથી, ગાડીમાં સૂતો ગાયનો સાંભળું. એહ અ દરવાજ બો એવું લાગે તમ કે બોર ખવું છું તો ઘરે કોલ કરી લઉ, ફ્રેન્ડ જોડે વાત કરી લઉં, ત્યાં ફીર અ કઈક ખઈ લઉં. ખા અ જો અમણે સોલો ટ્રીપ કરો તો તમારો ઉમ ઉમ મોટો એડવાન્ટેજ છે કે તમે મન મરજી જે ખાવું હોય જે પીવું હોય જે પેલા આપડે વાત કયુઁ એજ એટલે બોરિંગનો તો કોઈ તોપિક જ નથી આવતો સોલો ટ્રિપમાં.
અને કોઈ ઇન્ટરેસ્ટિંગ વ્યક્તિ તમને ક્યાં જોવા મળેલુ ઓ કે આમ તમારે આમ વાતચીત થઈ હોય કે તમે ફરવા ગયા ને કોઈક દોસ્ત મલી ગયો હોય વચ્ચે કે કોઈ એમ કોઈ વ્યક્તિ સાથે તમે વાતચીત કરી હોય રસ સ્તામાં અને સારું ફ્રેન્ડ બની
હા, વાતચીત વાતચીત તો ઘણા લોકો જોડે થઈ બટ એવું નહિ કે ડા અ ડાયરેક્ટ ફ્રેન્ડ્સ બની ગયા આમ નોમ નોર્મલ વાતચીત કરી દેશે એમ.
હા, તો તમારો એક્સપેન્સ અને બધું શું થયું? એકલા ફરવા ગયાતા તા.
એ તો બધ તમારા સ્પેન્ડિંગ ઉપર છે, તમારી હેબિટ શું છે સ્પેન્ડ કરવાની એન્ડ તમારો શું પ્રેફ્રેનસીસ છે, કઈ હોટલમાં રેવું, એજ ડિસિઝન જે તમારૂ ડિસિઝન છે, એજ તમાર સામે એક્સપેનસીસ ઉભા થશે.
હા, વાત તો બિલકુલ સાચી છે. અને ગ્રુપમાં ગયા હોત તો પછ છી બજેટનું પણ થોડું ધ્યાન રાખવું પડે
હ હા એજ તમારી ડિસિઝન હવે હું મારી ગાડી જઈ ગયેલો સમજી લો તો મને કઈક સાત થી આઠ હજાર રૂપિયા નો પેટ્રોલ નો ખર્ચો થયો હતો.
હમ.
હા અને હોટલ બુકિંગ થ્રી સ્ટાર હોટલ બુકિંગ હતી ઈફ હું મારા ફેમિલી જોડે તો ફોર સ્ટાર હોટલ બટ હું ફન્ડ જોડે. તો વચ્ચે એમાં થોડો ઉચ ન. થઈ જત કે આ હોટલ માં રહેવું છે. તે વર્ટન માં રહેવું છે. ક તો ટ્રાન્સપોર્ટ ન. ક કાડી માં નથી જવું. બસ માં જઈએ ટ્રેન માં જ.
પણ હું માનોને ત્યાં સુધી હા તમારી વાત. સાચી છે ને પણ હું જોવા જાઉં અને મારા મતે હું કેવા જાઉં તો પછી લોકો આમ ગ્રુપ જોડે કે ફેમિલી જોડે જઈએ તો વધારે મજા આવે કારણ કે કોઈ તકલીફ બકલીફ.
ઓબવિયસલી ઓબિયસલી તમારી વાત સા. હવે બધા એક્સપિરયસીસ કરવા જરૂરી છે.
હા એ બી છે.
હા કે તમે એકલા હોવ છો. તો તો તમારા ડિસિઝ ડિસિસઝન કેવી રીતે તમે હેન્ડલ કરો છો કે સિચ્યુએશન કેવી રીતે હેન્ડલ કરો છો. ફોર એક્ઝામ્પલ. તમે હું આવતો. તો આબુથી પાછા. તો જેવો રા રાત. નો સમય હતો. મારી ગાડી થઇ ગઈ હતી પંક્ચર ગાડી નો ટાયર પંચર. તે બા. અને આગળ પાછળ કોઈ. સહપતિ નહી. અને પણ હારું થયું. હું સ્ટર વ્હીલ લઈ ને નીકળ્યો હતો.
હા.
તો મેં રાત્રે જ ફટાફટ ચેન્જ કરી ટાયર અને ત્યાંથી નીકળી ગયો. કેમકે સુમસામ રસ્તો હતો આવતા હંમ.
મારે મારે પણ આવું એક એક આવો બનાવ બનેલો પણ હું તો હંમેશા આમ ગ્રુપ લોકો જોડે જ જા છું. એવું છે જેમાં. આવું જ એક થયેલું મારી અમારી. લોકા જોડે પણ કે અમે બધા જતા હતા ટ્રીપ પર અને એકદમ થી પંચર પડી ગયું તો બધા દોસ્ત અને બધા ફ્રેન્ડ લોકો હતા એટલે કશું વાંધો ના પડ્યો બધા એક બીજાની મદદ કરીને આમ મજા થ ગઈ પછી તો આમ બધું થઇ ગયું કમ્પ્લેટ. અને પછી અમે નીકળી ગયા.
સાચી વાત છે સાચી વાત. માં પણ મજ મજા આવે ઘણી મજા આવે. બટ સોલો ટ્રાવેલ થી કેવું કે તમારો કોન્ફિડન્સ વધે તમારી એ શું કેહેવાય. તમને એક નવા એક્સપિરિયન્સીસ મળે.
બિલકુલ બિલકુલ તમારી સાચી વાત છે કે તમે એવું જ કેવા માંગો છો કે આપણે એકલા ટ્રીપ કરતા હોય તો બધું તમને નવું નવું જોવા મળે અને જાણવા મળે અને એક્સપિરિયન્સ થતો જાય કે દુનિયા નો પણ ખબર થતો જાય કે દુનિયામાં શું શું ચાલે છે શું નહી અને પછી જોવા જઈએ તો પૈસા નું પણ ખબર પડે કે ભાઈ એકલા જઈએ તો આટલો વ વપરાશ થવાનો છે આટલો થયો છે. અને કદાચ જો બજેટ પણ ઓછો લઈને જઈએ આપડે તો એ આપણેે મેનેજ લઈએ હા ભાઈ એકલા જ રહ્યા છે ને આપડે.
સાચી વાત છે પણ આપડા ફ્રેન્ વડે જઈ આપે અમુક વાર ઉપર નીચે થઈ જાય પેલા બીજા ક સુધી ક હોય. બીજાને કશું ખાવ હોય બીજાને કશું પીવું હોય. કઈ જવું હોય ફ તો એક ચેલેન્જ છે કે કોઈ સવારે વહેલા ઉઠે નહી. પણ હું માની લો કે સો એક્સપિરિયન્સ હતો મારો તો ટોરોક હ ઘર સવારે
આ એક અનોખી જગ્યા છે ત્યાં તમે જ્યાં ફરવા ગયેલા અને તમે જ્યાં સ્ટેટસ મૂકેલું ફોટો
હા એ ખુબ સરસ સવારે તમે જશો એ ખુબ સરસ જગ્યા ઠંડો વાત અને સાંજે એ બીજા દિવસે સાંજે ત્યાં ગયેલો. સ્પેશિયલ સનસેટ જોવા. સુંદર વ્યુ હતો. તમે જેવ ફો હશે.
હમ્મ. તમને તો. મજા આવી ગઈ હશે ત્યાં તો.
ખૂબ મજા કરી ખૂબ મજા કરી.
અને પછી આવતાનો આમ ઘરે જતાનો એક્સપિરિયન્સ શું રહ્યો તમારો એકલામાં સે ટ્રેનમાં ટ્રાવેલ કર્યું કે પછી સેમ ગાડીમાં કે શું હતું તમારો. એક્સપિરિયન્સ અને એક્સપેન્સ શું હતું.
મે ત મે તો પહે જણાનું ગાડી લઈને ગયેલો રાત્રે આવ્યો. એમાં મારો ટાયર પંક્ચર થઇ ગયો. એક્પરયસ ન તો આ નોમિનલ એક્સપિરયસ. એવુ હવે દેવાદાન.
વાત તો સાચી છે તમારી બધી, તમે એટલે તમે તેથી એટલે કેવા, એવું જ માગો છો કે આમ વર્ષમાં તો એક બે તો સોલો ટ્રીપ કરવી. જો, તેથી એક્સપિરિયન્સ નવા નવા થતા જાય અને ખબર પડતી જાય અને મજા આવે, અને
મજા આવે મી મેજિક થાય મુમેન્ટ. થાય બધું બધું કેમ? થાય બધું ત્યાં બધું ત્યાં તો અ વરસાદ તો તો જામુન મળે. દાદા. હા હા શું જામુન હતા.
બિલકુલ, એટલે તેથી તમે એ જ કહેવા માગો છો કે તમને સોલો ટ્રીપમાં હો. ખુબ મજા આવી ગઈ અને એક્સપિરિયન્સ અને ચેલેન્જીસ અને બધું આમ કહેવાય ને કે થતું ગયું, અને મજા આવી ગઈ એટલે તમને પડકારો પણ મળી ગયો કે કેવી.
ત્યાં તો ખુબ ચેલેન્જીસ હતા, હ ચેલેન્જીસ ની વાત. ના કરો.
હા, અને ફાયદો પણ સોલો ટ્રીપ. વધારે છે. તમે જેમ મને તમને, તમે જણાવ્યું. મને ખુબ સરસ તમે મને જણાવ્યું. ખુબ સરસ મજા આવી ગઈ તમારી જોડે વાત કરીને આપડે આ ટોપિક પર આપણે બીજી ફેર થોડુંક ફ્રી પડીને આપણે વાત. કરીશું બરાબર.
સ્યોર- સ્યોર. તમે હું નેક્સ્ટ ટાઈમ જઈશ ને તમને સ્પેશિયલ ફોન કરીશ, જામુન લાવો હોય તો ત્યાં ખુબ સરસ જામુન મળે છે.
હા, ચોક્કસ- ચોક્કસ મલીએ તો
મળ્યા ખ્યાલ રાખીએ, ધ્યાન રાખીએ.